હા મજામાં બેન?
હા એકદમ મજામાં તમે કેમ છો?
બસ મને પણ સારું છે હ, આજે મને વિચાર આવ્યો. કે આપણે શિક્ષણ અને વિદ્યાર્થી નો કેવો અનુભવ છે ને આપડણે ઈ વિષય પર વાત કરીએે. કારણ કે મારી ડોટર નાની છે. તો ક્યારેક કેવું લાગે છે હજી સાત આઠ વર્ષની છે. તો ક્યારેક કેવું લાગે છે કે ભણવા ખાતર અમુક વસ્તુ ભણી લે છે પણ એને એમાં રસ નથી. તો મને એમ થ કે અત્યારનો ટાઈમ જ કેવો છે કે બધા હજી તો એ નાનું છે જેમ જેમ આગળ સ્ટાન્ડડ વધે, એમ ફોર્સ ફૂલી બધાને કેવું કે સબ્જેક્ટ આ ભણવાનું આ તમારે કરવાનું સિલેબસ એટલું કરવાનું એમ, અને પછી જયારે આગળ જતા આપણે સ્ટ્રીમ સિલેક્ટ કરીએ કે કોમર્સમાં જાઉ કે આર્ટસમાં જાઉ સાયન્સમાં જાઉ. ત્યારે પણ બધા દોડ ની આમ કેવું કે દોડ છે કે અત્યને ચાલ આ બાજુ ન ક્રેઝ વધારે છે ને તો આપણે આપડા છોકરાઓને ઈ લેવડ ગે ઈ સબ્જે્ટ લેડાગે તો એમાં ખબર નથી પડતી કે ઈ લોકોને સાચું રસ છે કે નથી હોતો લોકો ભણવા ખા ભણે છે કે શું છે એ બધું સમજાતું નથી તમે શું કેવા માંગો છો એ વાત વિશે
હા બરોબર છે હું તો એમ કઉ છું કે મારે તો કોલેજ ના વર્ષો પૂરા થઈ ગયા એટલે મને એવો અનુભવ તો હજી સાચો જ છે. મેં નોટ કર્યું છે એ પ્રમાણે એક થી નવ માં ધોરણ સુધી તો બધું આમ સરખું જ બધા બાળકોને ભણાવવા હોય છે. અંગ્રેજી છે ગણિત છે પછી ગુજરાતી છે હિન્દી છે. ઈંગ્લિશ છે આવું બધું સરખું ભણા પછી દસમું ધોરણ આવે ને એટલે મમ્મી પપ્પાનુંું પ્રેશર અને શિક્ષકોનુંું પ્રેશર વધી જાય હવે મમ્મી પપ્પા અને શિક્ષકોની વાત બરાબર છે કે આગળ ભણવા માટે ભવિષ્ય બ બ માટે સારા ટકા આવે તો તમને સારી જોબ મળે એ વાત પણ એકદમ બરોબર છે પણ ઘણી વાર છે ને વિદ્યાર્થીઓ ઉપર એટલું પ્રેશર નાખી દેતા હોય છે ને કે બિચારાને અ રસ નથી પડતો અમુક વિદ્યાર્થીઓને કેવું હોય છે કે અમુકને સાયન્સમાં રસ પડે તો ઈ લોકો ભાષામાં નબળા હોય તો ભાષામાં એ લોકોને માર્ગ ઓછા આવતા હોય મારી જ વાત કરું તો હું ભાષામાં સારી હતી પણ મને મેચ મારું નબળું હતું. તો મને મેથસમાં ટકાવારી ઘટી જતી ભાષામાં ટકાવારી સારી આવતી એટલે ઈ રીતે છે ને વિદ્યાર્થી ઉપર પ્રેશર થઈ જતું હોય ચાલો દસમું પાસ થઈ ગયું સારા ટકા બી આવી ગયા. પણ પછી કેવું થાય કે અ પછી ટકા સારા આવ્યા હોય કે ખરાબ આવ્યા હોય ભલે પચાસ ટકા પણ આવ્યા હોય અને સાયન્સમાં પણ વિદ્યાર્થીને એટલો રસ ન હોય. તો એ મા બાપ એમ કેહેતા હોય કે બેટા ના તું તો સાયન્સ જ લે આપણે કોમર્સ કે આર્ટસ નથી લેવું સાયન્સ લેતો જ સારું લાગે આમ છાપ સારી પડે તો મા બાપ અને શિક્ષકો છાપ સારી પાડવા માટે બહાર દેખાડો કરવા માટે. વિદ્યાર્થીને કે પોતાના સંતાનને રસ નો પડતો હોય તો પ્રરાણે સાયન્સ લેવડાવે એટલે પછી અગિારમાં બાર માં એને શું થાય કે તો ભણવામાં પણ મજા ન આવે મજા ન આવે ને એટલે ઈ જે ભણ ર છે ને એના મનમાં ન ઉતરે અને એની સ્કીલ્સ ડેવલોપ ન થાય અને એને લીધે જયારે ઈ માર્કેટિંગ માર્કેટિંગ કે જે માર્કેટમાં જોબ લેવા જાય. ત્યારે એને સ્કીલ્સ ના અભાવના કારણે જોબ ન મળે અને આવી રીતે જ તે પછી બેરોજગારી વધતી જ જાય છે એટલે હું તો કઉ છું કે આજે અંગ્રેજો ના સમયનું માળખું અત્યારે ચાલે છે ભણતરનું તો એની ઉપર સરકારે થોડોક વિચાર કરીને બદલાવ લાવવો જોઈએ થોડો ઘણો સરકાર બદલાવ લાવે છે એ બરાબર છે પણ સંપૂર્ણ જયારે બદલાવ આવશે ને ત્યારે વિદ્યાર્થીઓને ભણ
હમ
હા રસ પડશે બરોબર ને બેન શું કઉ તમારું?
સાચી વાત છે તમે આ જે વાત કરી ને એના પરથી મને એક યાદ આવ્યું અમારી બાજુમાં જ એક છોકરો રહેતો હતો એને ડ્રોઈંગનો એટલો શોખ હતો ને કે તમે કોઈ પણ ડ્રોઈંગ હોય ને કોઈ પણ વ્યક્તિ ન ફેસ બનાવવાનો હોય કે કોઈ બી બીજી ડિઝઇન તો એ એક તમને એમ જાગ તને ફોટો પાડીને મૂકી દીધો છે એટલ સરસ ડ્રોઈંગ કરતો હતો પણ હવે આપડ સમાજમાં કેવું થઈ ગયું છે કે ના ભણવું તો ગરબ ભણવું તો પડશે જ તેમ ડ્રોઈંગ ને એ બધી બીજા બધા આર્ટસ માટે કે મ્યુઝિક ને એ બધા માટે એટલી જગ્યા નથી તો એને પરાને ભણાવ્યું કે સાયન્સ લેવડાવ્યું તમે જેમ વાત કરો છો ને કે સાયન્સ તો આપડું સારું લાગે આપ સમાજમાં છાપ સારી પડે એ રીતે સાયન્સ લેવડાયું બી એને કોલેજ નું વર્ષ પતી ગયું માસ્ટર બી કરાવ્યું પરાણે એમાં ફેલય કારણ કે એને રસ જ નહોતો પડતો રસ જ નહોતો પડતો એવી રીતના કરી કરીને એને ભણવાનો જે ટાઈમ હતો ને ઈ વેસ્ટ કર્યો કે એને રસ નતો ન ભણ્યો નહી ચલો બેચલર ડિગ્રી આવી ગઈ પણ એ કઈ કામમાં ન લાગી અને પછી વરસ વિચારે પછી અંતે એને ડ્રોઈંગ માં તે આર્ટમાં એને આગળ વધવાનું વિચાર્યું પણ એ જે એનો ચાન્સ હતો ને કે એ કઈક વધારે આગળ સારું કરી શકે એની બદલે અત્યારે કેવું કે પ્રાઇવેટલી ટ્યુશનને એવું બધું કરાવે છે એ રીત કરાવે છે તો ઈ ભી એક છે કે ભણવામાં કેવું ભણવામાં તમને ચલોો સાયન્સ માં રસ છે ને તમે લવ કોઈ મેથસમાં કે ફાઈનાન્સમાં રસ છે ને તમે લઓ ને તો અલગ વાત છે પણ પ્રેશર મા બાપ ન એટલું હોય છે ને કે ના ભણવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહી કે આર્ટસ કે એવું બધું તમારે કરવાની અત્યારે જરૂર નથી એમાં કેરિયર નથી આગળ બનતું બધા પેરેન્ટ્સ નું એવું વિચાર છે એટલે કેવું લાગે ક્યારેક કે ઈ જે છોકરાઓને કરવો હોયને તો એની પર ભણવાનો એટલો બોજ કરી દે ને કે એનો રસ સેમાં છે એની આવડત સેમાં છે પોતે જ તે ભૂલતા જાય છે અને નથી ભણવામાં આગળ વધી શકતા અને નથી બિચારા જેને એમાં રસ હોય એમાં આગળ નથી વધી શકતા શું કેવું તમારું એ માટે
હા બરોબર છે જો ત તમે આ જે વાત કીધી ને મને એમ થાય છે કે જો એ અને પહેલેથી જ આ ફિલ્ડમાં આગળ વધવા દીધો હોત ને એ ભાઈને તો અત્યારે એને ડ્રોઈંગમાં સરસ ચાન્સ મળત એની સ્કીલ ડ્રોઈંગમાં હતી તો એને માર્કેટ માં સારી જોબ પણ એ રીતને મળી રત અને આપડા દેશમાં કેવું છે ખબર છે આ જેવ સ્ટુડન્ટ બારમું પૂરું કરીને કોલેજમાં એડમિશન લેને એટલે કોલેજમાં તો ઈજ બધા વિષયો કે તમારે મેઈન વિષય તરીકે જે રાખવું હોય ઈ પણ કોલેજ નું આ એમ કેહેવાય ને કે માળખું જે હોય ને એકદમ ઢીલું કામકાજ મને તો સ્કૂલ કરતા પણ કોલેજ નું કામકાજ બહુ ઢીલું લાગે કારણ કે હમણાં જ મેં કોલેજ ના વર્ષો પૂર્ણ કરેલા તો મને ખબર છે કે ક્યારેક પ્રોફેસર આવે લેકચર લેવા ક્યારેક ન આવે ક્યારેક અડધી કલાક લઈને જતા ર રહે તો પછી લેકચર ન હોય તો પછી વિદ્યાર્થીઓ કેન્ટીન માં બેસે ને કેમ્પસ માં આટા મારતા હોય આ કઈ શિક્ષણ ની પદ્ધતિ છે તો પછી જયારે પરીક્ષા આવે હવે તો સેમેસ્ટર પદ્ધતિ થઈ ગઈ કોલે ોમાં એટલે છ મહિના જેવા પૂરા થાયને યુનિવર્સિટીની પરીક્ષાઓ આવે ત્યારે એક રાત પહેલા બેસીને બધું વાંચી લે જેમ તેમ યાદ કરી લે અથવા ચીટિંગ કરે કારણ કે આખું છ મહિના ભણ્યા જ ન હોય તો શું કરે એમ કરીને પાસ થઈ જાય પછી પાસ પાસ તો થઈ જાય પણ અંદર કોઈ સ્કીલ ન હોય જે ભણાયું હોય એને મગજ ની અંદર ઉતર્યું ન હોય એટલે એની અંદર ટેલેન્ટ ન હોય એ એની લીધે એ પછી જોબ ન મળે એવું થાય એના પછી જયારે હવે મને તો એમ વિચાર આવે છે કે સરકારે કેવું કરવું જોઈએ કે દરેક વિદ્યાર્થીને અ પોતાને જે ગમે તમે જેમ કીધું કે ડ્રોઈંગ ગમે છે તો એ બધા વિષયોને પણ સામેલ કરવા જોઈએ સ્કૂલથી જ તે પેલા ધોરણ થી જ જેમ અંગ્રેજીને મેથ્સ કેમ આવે છે એવી જ રીતે ડ્રોઈંગ છે મ્યુઝિક છે આ બધા વિષયોને પણ ભણતરમાં સામેલ કરવા જોઈએ અને એવું નહ કે આ ભાઈ પરણે જ તમારે ભણવાનું છે હક તમને સંગીત ભલે આવડતોું હોય કે ન આવડતો હોય રસ પડતો હોય કે ન પડતો હોય તમારે તમારા બાળકને ભણાવવાનું એવી રીતે નહી તમારે વિદ્યાર્થીઓ પાસેથી એનું ઓલું અ અભિપ્રાય લેવાનો કે બેટા તને સંગીત ગમે છે તને ડ્રોઈંગ ગમે છે ઘણા વિદ્યાર્થીઓ તો સ્પોર્ટ્સમાં બહુ સારા હોય તો નાનપણથી જને એ રીતે તાલીમ આપ આપવામાં આવે ને તો જયારે એની એક ઉંમર આવે ને ત્યારે ઈ માર્કેટમાં સરસ પોતાને ગમતી જોબ મેળવી શકે. કે સારું જે પગાર છે એ મેળવી શકે અને આવી રીતે દેશમાં છે ને ટેલેન્ટ ની કમી નહી થાય અને દેશ આગળ ય વધશે. પણ આ જે માળખું છે ને વર્ષોથી એમનું એમ જ છે ને એમાં કોઈ સુધાર નથી. નામાં મરો કેવો મરો કેવા વિદ્યાર્થીઓ નો થાય છે. કે જેને ભણવામાં રસ ઓછો છે પણ આવી ઈતર પ્રવૃત્તિઓમાં આગળ છે. એનો મરો થાય છે બિચારા વિદ્યાર્થીઓનો તો આવા બધા વિષયોને સામેલ કરે ને તો જેને જેને ફિલ્ડ હોય ને તો એમાં આગળ વધી શકે. બરોબર ને બેન સાચી વાત ને?
સાચી વાત છે અને તમારી આ વાત તો સાવ સાચી છે કે જેનો ભણવામાં રસ છે ને એની માટે તો સરસ છે માળ પણ જેને ભણવામાં રસ નથી પડતો ને એની માટે આ માળખું એવું છે ને કે જાણે છોકરાઓની ઉંમર નાની હોય અને એટલો ભાર હોય એટલે એટલું કન્ફ્યુઝ થઈ જાય ને કે એ લોકો લોકોને રસ્તો જ ના સુઝે કે શું કરું શું નય? એમાં સમાજ નું અને સોસાયટી નું અથવા ટ્યુશન કે સ્કૂલ ક્યાંય પણ જતા હોય અથવા પેરેન્ટ્સ નું એટલું પ્રેશર હોય કે ના ભણવાનું છે ભણવાનું છે. એટલે બિચારું છોકરું ક્યાં જાય એમ તમે જે કહો છો ને કોલેજમાં આપણે અત્યારે મારી ડોટર નાની છે. તો મને ખબર છે ને તો હજી નાની છે પણ અમારે સાથે બાર ઊભા હોય કે સિક્સ સેવન્ સ્ટાન્ડર્ડ થી એટલું પ્રેશર કરે ને કે ના ભણવાનું છે આજ તમારો ભણવાનો પાયો છે. છે સ્કૂલેથી છુટે તો ટ્યુશન માં મોકલે પછી હોમવર્ક કરાવવાનું એટલે ઈ લોકોનું બિચારાનું બાળપણ પણ ખોરવાય જાય અને એ લોકોને ખબર બી નથી પડતી કે બીજી કઈ એક્ટિવિટી કરવાનો ચાન્સ જ નથી મળતો કે લોકો એની પોતાની સ્કીલ શીખી જાણી શકે કે અચ્છા મને ડ્રોઈંગ ગમે છે કે મને મ્યુઝિક ગમે છે કે કોઈ બીજું આર્ટ એન્ડ ક્રાફ્ટ કે કંઈક બીજામાં શોખ છે. એટલે અત્યારના ભણતરનું માળખું કોલેજ થી તો સુધારવાની જરૂરત છે પણ તમે જેમ કીધું ને કે નાનપણ થી સ્કૂલ માં જ થોડુંક એડ કરાવું જોઇએ કે નહી ચલો એટલું ભણતર નહી તમારા કોન્સેપ્ટ ક્લયર થઈ જવા એ બરાબર વાત છે પણ એટલું ભણતર નહી તમે બીજી બધી એક્ટિવિટી પણ કરો અને એમાં તમે કેવા આગળ છો તમે શીખો તમે તમારી રીતે કઈક નવું કરો કારણ કે કેવું રસ હશે ને તો એક વસ્તુ હોય ને એમાંથી ઘણું બધું સર્જન કરી શકે એમ નાની વસ્તુમાંથી ઘણું બધું કરી શકે. પણ રસ વગર નું કામ કરો ને તો જે કામ કરો છો ને એમાં બી તમને મને એમું લાગે કે પ્રોપર ના કરી શકે ઈ લોકો- કેવું કરવા પૂરતું કરી દે કામ ચલો થઈ જાય કે ચલો જોબ મળી તો જોબ થઈ જશે. પણ જો રસ હશે ને તો એમાંથી કેટલું બધું ક્રિએટિવ કરી શકશે આગળ વધી શકશે. અને પોતાની માટે બી સારું અને ત્યાં જોબ કરતા હશે એની માટે બી એમ ફાયદો ને અંતે તો દેશ ને પણ ફાયદો થવાનો ચા વાત માટે બરોબર ને
હા એકદમ સાચી વાત છે. અને હવે તો શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર થવા મંડ્યો છે. કે કોઈ પણ વિદ્યાર્થી આજ હમણાં નીટ નું પેપર આખા દેશમાં સમાચાર ફેલાણા કે નીટ નું પેપર આવી રીતે લીક થઈ ગયું તો આમાં પણ ભ્રષ્ટ ભ્રષ્ટાચારનું ઓલું છે તો જો ભ્રષ્ટાચાર ને દૂર કરવામાં આવે ને તો શિક્ષણ ઘણું જ સુધરી જાય. તો આવા બધા જો સરકાર ધ્યાનમાં રાખે ને તો અને વિદ્યાર્થીઓના મા બાપે પણ ધ્યાનમાં રાખવાનું કે મારા સંતાનને શેમાં રસ છે તો એવી રીતે આપડું શી શિક્ષણ નો ખાતું સુધરી શકે બરોબર ને બેન? તો સારું હવે મારે છે ને બાર સામાન લેવા જવાનો છે ને તો હું એ લઈ આવું બરોબર આપડે પછી વાત
ઓકે પાકું પાકું આવજો